હેલો
હા તો આજે આપણે મુંબઈ શહેર વિશે વાત કરીએ
હા મુંબઈ તો ભારતનું એક ખૂબ જ મોટું અને જાણીતું શહેર છે
હા મુંબઈને સપનાનુંું શહર પણ કેહેવામાં આવે છે
હા ઘણા લોકો રોજગાર અને સારા ભવિષ્ય માટે મુંબઈ જાય છે
હા મુંબઈમાં દિવસ અને રાત બંને સામાય ઘણી હલચલ હ હોય છે
હા આ શહેર ક્યારેય પણ આમ પૂરી આમ રીતે શાંત થતું જ નથી.
હા મુંબઈની વસ્તી ખુબ મોટી છે
હા વિવિધ રાજ્યોના લોકો મુંબઈમાં આમ સાથે મળીને રહે છે.
હા તેથી મુંબઈમાં ઘણી ભાષાઓ સાભળવામાં મળે છે
હા ગુજરાતી મરાઠી હિન્દી અને ઇંગ્લિશ પણ ઘણી જગ્યા એ બોલાય છે.
હા બિલકુલ મુંબઈનું હવામાન મોટા ભાગે ગરમ અને ભેજ વાળું હોય છે
હ વરસાદની ઋતુમાં તો મુંબઈ ખુબ જ આમ વરસાદ જોઈએ છે
હા વરસાદથી ઘણી વખત રસ્તા પર પાણી ભરાઈ જાય છે મુંબઈમાં
હ અને છતાં પણ લોકો પોતાનું કામ ચાલુ જ રાખે છે
બિલકુલ મુંબઈની લોકલ ટ્રેન દુનિયાભરમાં પ્રસિદ્ધ છે
હ દરરોજ લાખોથી આમ ટ્રેન મુસાફરી કરે છે
હા સવારે અને સાંજે ટ્રેનમાં ઘણી ભીડ હોય છે
હ તેથી લોકા સમયનું ખાસ ધ્યાન રાખે છે
બસ સેવા પન સારી રીતે ચાલે છે
હ ટેક્સી અને ઓટો પણ બો સારી રીતે મળી જાય છે ત્યાં તો
હા મેટ્રો સેવાથી મુસાફરી વધુ સરળ બની છે ત્યાંની
હ અને નવી મેટ્રો લાાઈનથી ઘણો ફાયદો થાય છે
હા બિલકુલ મુંબઈ સમુદ્ર કિનારે આવેલું શહેર છે
હ સમુદ્ર કિનારે સાંજે ઘણા લોકા ફરવા જાય છે
હ મરીન ડ્રાઈવ ઘણું જાણીતું સ્થળ હોય છે
હ સાંજે ત્યાં સુંદર દ્રશ્ય જોવાવામાં મળે છે
હા બિલકુલ ચોપાટી પણ લોકોને ખુબ ગમે છે તેવું સ્થળ છે
હ ત્યાં વિવિધ પ્રકારના નાસ્તા પણ મળે છે.
હા બિલકુલ ગેટ વે ઓફ ઈન્ડિયા પન પ્રસિદ્ધ છે ત્યાંનું.
હ દેશ અને વિદેશના ઘણા પ્રવાસીઓ ત્યાં આવે છે.
હા બિલકુલ મુંબઈમાં ઘણા મોટા બજાર છે.
હ કપડા ઘર આમ વાપરાણી વસ્તુ અને બીજલી અને બી જી ઘણી વસ્તુ મળે છે.
બિલકુલ મુંબઈ વ્યાપાર નું પન મોટું કેન્દ્ર છે.
હ ઘણી કંપની નું છે ને આમ જે કાર્યાલય હોય ને એ પણ મુંબઈ માં જ છે.
હા બેન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્ર પણ ખુબ વિકસેલું છે ત્યાં.
હા ઘણા લોકો આ ક્ષેત્રમાં નોકરી પણ કરે છે.
હા મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગ પણ ખુબ મોટો છે.
હ અહીયાં છે ને ઘણી ફિલ્મો અને સિરિયલો બનાવવામાં આવે છે.
હા બિલકુલ કલા અને મનોરંજન માટે પણ મુંબઈ જાણીતું છે.
હ ઘણા નાટક અને સંસ્કૃતિક કાર્યક્રમ પણ થતા જ હોય છે મુંબઈમાં.
હા મુંબઈમાં શિક્ષણ ની પન સારી સુવિ ધા છે.
હ ઘણી સ્કૂલ અને કોલેજ આવેલી છે મુંબઈમાં તો
હા બિલકુલ હોસ્પિટલની પણ સારી વ્યવસ્થા ત્યાં આગાળી હોય છે.
હ વિવિધ પ્રકારની આરોગ્ય સેવા મળી રહે છે.
હા મુંબઈમાં મોટા બગીચામાં પન છે.
હ લોકા સવારે ચાલવા અને કસરત કરવા જાય છે.
હા સફાઈ પર પણ ધ્યાન આપવામાં આવે છે ત્યાંગાડી.
હ નાગર ના સ્વચ્છ રાખવું નગરને સ્વચ્છ રાખવું પણ બધાની જવાબ દારી છે.
બિલકુલ મુંબઈમાં ઘણા તેવાર ઉજવાય છે.
હ ગણેશ ઉત્સવ તો ખુબ જ આમ ઉત્સાહ થી ઉજવાય છે મુંબઈમાં.
હા બિલકુલ દિવાળી હોળી અને એ પન પ્રેમથી ઉજવાય છે ત્યાંગાડી.
હા વિવિધ ધર્મના લોકો સાથે મળીને તહેવાર ઉજવે છે.
હા આ રીતે મુંબઈ એકતાનું સુંદર ઉદાહરણ છે આપણી માટે.
હા મુંબઈ વિવિધતામાં એકતા બતાવે છે.
હા મુંબઈની ઓળખ તેની મહેનત અને ગતિ છે.
હા અને આ શહેર દિવસ રાત પ્રગતિ તરફ આગળ વધે છે.
હા બિલકુલ મુંબઈ ભારતના મહત્વપૂર્ણ શહેરો માંથી એક શહેર છે.
હા તેની ઓળખ દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે.
હા અહં ઘણા લોકો પોતાનું રોિંદા ન જીવન મનત ચડાવવા છે.
હ આ વાત છે ને મુંબઈને બહુ ખાસ બનાવે છે.
મુંબઈ વિશે વાત કરતા ઘણી નવી માહિતી મળે છે આપણાને.
હા અને મુંબઈનું મહત્વ સમજવું પણ બહુ જરૂરી છે.
હા આપણે મુંબઈ વિશે વાત આગળ વધી
હા મુંબઈ તો છે ને ઘણી રીતે ખાસ શહેર છે.
હ મબીમાં સવાર ખુબ જલ્દી જીવન શરૂુ થઇ જાય છે.
હા લોકો સવારેથી જ પોતાના કામમાં લાગી જાય છે.
રસ્તા પર ઘણી ગાડીઓ જોવામાં મળે છે
હા ટ્રાફિક પણ ઘણો હોય છે
હા ત્યાં ટ્રાફિક સંભાળવા માટે પોલીસ સતત કામ કરે છે
હા નિયમ નું પાલન કરવું દરેક માટે જરૂરી છે
મુંબઈમાં મોટા પુલ પણ બને છે
હા અને આ પુલથી મુસાફરી સરળ બની જાય છે
હા શહેરમાં ઘણા ઉચ્ચા મકાન જોવામાં આવે છે
હ અને સાથે સાથે નાના ઘર પણ ઘણા છે
હાેમ બો મુંબઈમાં ઘણા ઓફિસ વિસ્તારો પણ હોય છે
અને સાંજે લોકો ફરી એમ ઘરે પરત ફરે છે
હા બિલકુલ ત્યાંગાળ આ રોજ નું દ્રશ્ય બની ગયું છે
હા મુંબઈનું બંદર પણ ઘણું મહત્વપૂર્ણ છે
હા બંદરની માલની આવક અને જાવક થાય છે
હા અને દેશના વ્યાપારમાં પણ બંદરનું મોટું યોગદાન છે
હા ઘણા દાહત ત્યાં આવતા અને જતા હોય છે
હા અને મુંબઈમાં છે ને હવાઈ માથક અને એ પણ ઘણું વ્યસ્ત છે
હા બિલકુલ દેશ અને વિદેશની ઘણી ઉડાનો ત્યાંથી ચાલે છે
ઘણા પ્રવાસ સ્થળો પણ છે
હા દરેક ઘરની અલગ ઓળખ
હા અને કેટલાક લોકો ઇતિહાસ જાણવા માટે પણ જાય છે ત્યાં
હા કેટલાક લોકો ફરવા અને આરામ કરવા આવે છે ત્યાં ગઈ
હા અને વડીલો પણ ત્યાં બધા ફરવા જાય છે
હા સમુદ્રની ઠંડી હવા લોકોને બહુ ગમે છે
અને સાંજે તો ઘણા લોકો કિનારે બેી દ્રશ્ય જોવે છે
હા મુંબઈમાં મોટા બજાર સિવાય નાના બજાર પણ ખૂબ બધા છે
હા, ત્યાં રોજની જરૂર વસ્તુ મળી જ રહે છે.
બિલકુલ. ફલ અને શાકભાજીના બજાર પણ ખુબ મોટા હોય છે.
હા, સવારે વેપારીઓ જલ્દીથી દુકાન ખોલે છે.
હા, મુંબઈમાં વિવિધ પ્રકારનું ભોજન મલે છે.
હા, દેશના અલગ અલગ રાજ્યોની વાનગીઓ પણ મળે છે.
હા, અન્ય લોકો અને જુદા જુદા સ્વાદનો પરિચય થાય છે.
હ, અને આ પણ મુંબઈની એક આમ ખાસિયત છે.
હા, મુંબઈમાં ઘણા પુસ્તક કલ્યા પણ છે.
હા, અને વિદ્યાર્થીઓ છે ને અને વાંચન પ્રેમી લોકો પણ ત્યાં જાય છે.
બિલકુલ. રમત માટે પણ સારી સુવિધા મુંબઈમાં તો ખુબ છે.
હા, ક્રિકેટ, ફૂટબોલ અને બીજી રમતો પણ રમાય છે.
હા, કેટલાક મોટા મેદાન પણ ત્યાં આગળ જોવામાં આવે છે.
હા, અને ત્યાં સ્પર્ધાઓ પણ યોજાય છે.
બિલકુલ. મુંબઈમાં કલાને પ્રોત્સાહન મલે છે.
હા, ચિત્ર સંગીત અને નૃત્યના કાર્યક્રમો પણ થતા હોય છે.
હા, વિવિધ પ્રદર્શનો પણ યોજાય છે.
હા, અને લોકો ઉત્સાહથી તેમાં ભાગ લે છે.
બિલકુલ. વરસાદની ઋતુમાં ચરિત્રનું મહત્ત્વ સમજણ પડે છે.
હા, રેનકોટનો પણ બહુ ઉપયોગ થાય છે.
હા, વરસાદ પછી હવા થોડી ઠંડી લાગે છે. આપણને ત્યાં
હા, અને પ્રકૃતિ પણ આમ હરિયાળી દેખાય છે.
મુંબઈમાં સ્વચ્છતા અભિયાનનો ચલાવાય છે.
હા, અને લોકોને સફાઈ રાખવા માટે જાગૃત કરવામાં આવે છે.
બિલકુલ. પાણીનું બચાવ પણ ત્યાં જરૂરી છે.
હા, અને વીજળીનો યોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ.
હા, વૃક્ષોનું રક્ષણ પણ મહત્વપૂર્ણ છે, ત્યાં અગાળી
હા. અને હરિયાળી શહેરનું એક સુંદર બનાવે છે.
બિલકુલ. મુંબઈમાં દરેક દિવસ નવી ગતિવતિ જોવામાં આવે છે.
હા, અને શહેર છે ને સતત સતત પ્રગતિ કરતા રહે છે.
ઘણા લોકો મુંબઈમાં ને ટકનું શહેર કહે છે.
હા, અને મહેનત અને શિસ્ત બંનેનું મહત્ત્વ અહીંયા દેખાઈ જ આવે છે.
હા, મુંબઈ વિશે તો ઘણી બધી વાતો છે. આપડે વાત કરવા જઈશું તો તે પૂરી જ નહી થાય. પણ મને આજે તમારી જોડે વાત કરીને ખુબ આનંદ આવ્યો.
મને પણ.
હા.
હા ચાલો. હા આવજો.